હેલો કેમ છો
બું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું તમારે
ઘરે હા હા ઘરે પણ બધામાં તમા ઘરે કેમ? કાકી અને કાકાને બધા મજામાં
હા ઘરે કાકા કાકી ને પછી મમ્મી ને પપ્પા ભાઈ ને બેન બધા મજામાં છે.
ચાલો સરસ સરસ બોલો બીજું આજ ઘણા ટાઈમે યાદ આવીને.
હા, આજે બહુ ટાઈમ થઈ ગયો વાત કરીને એટલે વિચાર્યું કે વાત કરી લઉં. હમ તમને તો તમે તો ભાઈ બહ બિઝી છો ને તમને તો ટાઈમ નહી મળે
ના ના, એવું કશું નથી બીઝી તો કંઈક બીઝી તો છે, હવે શું કરીએ? પણ હમણાં છે ને અમારે ત્યાં પાણીનો એટલો બધો શું કહે પ્રોબ્લેમ થઈ ગયો છે, ને કે કશું સૂઝ જ.. નથી પડતી કામ.. કરવાની
કીધું પાણી ની પ્રોબ્લેમ તો બધી જગ્યા છ કેમકે, આ ગરમી આવી ગઈ ને એટલે પાણી હવે આવે નહીં
એ અમારી બિલ્ડિંગમાં છે ને.. પાણી ટાઈમ ટુ ટાઈમ આપતા થઈ ગયા સવારે બે કલાક આપે ને પછી સાંજે બે કલાક આપે
હ.. મારા.. સસુરાલ માં તો આવું કઈ નથી ત્યાં તો.. આવે.. એટલે.. તો બહુ પ્રોબ્લેમ થાય. ત્યાં પણ, વગર ટેન્ક તો કઈક ચાલે નહી.. ત્યાં, અમારી મમ્મી ને ત્યાં તો છે કે ભાઈ શું છે? કે મમ્મી... મમ્મીને ત્યાં, તો ટેન્કર આવે તો એનાથી જ પાણી આવે એટલે સુભે આવે મને લાગે કે એક બે વાગ્યા સુધી આવે દુપરના અને રાત્રે પછી આવે ટાઈમિંગ છે, અલગ અલગ
હા.. નહીં સારું છે. હમણાં મતલબ આ વાત આપણે એટલું બધું કહીએ ને આમ આપણે આ પાણી નથી આવવાનું કારણ બી આપણે આપણે જાત.. તે જ છે, આપણે એટલું બધું પ્રદૂષણને બધું ફેલાવી દીધું છે, એટલું બધું ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે હમણાં પાણીની અછત થાય છે.
હા.. એજ.. ને એ.. પ્રોબ્લેમ છે અમે જ, અમે જ પ્રોબ્લેમ છે આ બધા માટે.
હા.. હવે.. નીચે ધરતીમાં જ જમીનમાં જ પાણી નથી તો કેવી રીતે આવવાનું?
એજ ને.. આપણે જ તો કઈ કે એ એટમોસ્ફીયર ને ખરાબ કરીએ અને પછી પ્રોબ્લેમ થઈ જાય એટલે એ બધું.. આપણની જ આપણની જ કષ્ટી છે. ‌
છે એટલે હમણાં જો હવે.. પાણી.. આમ, પાણી આવતું હોય તો આપણે કેવા છૂટથી વાપરીએ ધ્યાન જ નહીં રાખીએ હવે, પાણી નથી તો આપણે ખબર પડે ને કે પાણીનો કેટલો સદ્ઉપયોગ કરવો જોઈએ? આપણે એનો દૂર...
પાણીને.. એ તો બરાબર છે. પાણીનો દુરપયોગ નહી જ કરવો જોઈએ. આપણને બરાબર બ્રશ કરીએ તો પણ પાણી ચાલુ જ હોય ને બ્રશ કરતા હોય હું પણ ચાલુ જ રાખું.
હ હમણા બંધ કરીને કરજો. અત્યારે જોઓ મારે વાસણ કરવું તો કે કેટલી આપદા પડે છે? એટલું પાણી... થોડું કામ ટબમાં લઈને કર ટ પાણી આવે જ છે પણ ઓલું ટાાઈમ ટુ ટાઈમ આવે ને
હા એજ ને પ્રોબ્લેમ થઈ જાય પછી, અ અમારીીતેણ એ ટેન્ક ભરીને રાખે.
હોય છે મા સ્ટોરેજ તો હોય છે પણ પોલું કહી ને આમ થોડું સાચવીને વાપર. વા પડે.
હા એ જ્ઞાન વાસણ ધોવામાં બહ પ્રોબ્લેમ થયા.
પછી બોલું કે ને ટબ માં પાણી લઈ લે. એલે વાસણ ધોવાનું તો મને જરાય નથી. હું તો શું કરું છું ખબર હવે તો પછી રીતે કોઈ વાર બહુ પાણી મારી પાસે ને હું તો પેલી ડિસ્પોઝેબલ ડીશ આવે છે ને એમ જ ખાવાનું આપી દઉં છું તો શું કરીએ યાર પાણી, મતલબ પાણી પછી મારે બહુ શોર્ટેજ હોય છે આ કોઈ દિવસ આવું મતલબ નહોતું થયું આ વખતે જ આટલી ગરમી પડતી છે ને ના ના આ પહેલી વાર આવું થયું છે બહુ જ ગરમી છે ને એટલે હમણાં પાણી અમારે કાપ મૂક લોકો
હા, પાણી
બાકી હા, બાકી તો અરે કઈ જ ના થાય કે હમણાં એટલે મારો વિચાર છે કે અમારે છે ને ઘર મતલબ ઓલા ટોયલેટ બાથરૂમની ઉપર જગ્યા છે, તો ત્યાં ટાંકીઓ લગાવી દઉં એવો વિચાર છે
આ, તો ભાઈ એકદમ બરાબર વાત પર કરો છો તમે ટાંકી લગાડી દો
ટાંકી લગાડી
કેમ કે અમારે પણ અહીંયા ઘરમાં ટાંકી લગાડી દીધી છે
હા, ઈ સારી પડે ને આપણને પાણી કોઈ વાર આવે ની આવે તો શું આપને ઓલા ડર ઢોલમાં ને ટબમાં લઈને કામ કરવાનું તેમ નહીં ને.
આપ પર કિચનમાં તો પછી પાણી લઈને જ કામ કરવા પડશે.
ટીમાંથી કનેક્શન આપી દઈએ તો આપણે નળમાં પાણી આવે ને એ રીતે જ કરાવીશું પછી.
અચ્છા એવી રીતને કરાવવાના છો તો તો કઈ નહી.
રસોડામાં જ પાણી ની જરૂર વધારે પડે, અને તને ખબર મારી
હા બોલો.
તો એવી ટેવું છે ને મારી તો કે હું રસોડામાં હોઉં ને તો મને ખબર ને પચાસ થી સો વાર ખબર નહી એમ લાગે હું હાથ ધોતી હોય. હમ.
હા એ તો બધાની આદત હોય જ છે, હું પણ કેટલી વાર કંઈક કાટું હાથ ધોઉં પછી બીજું કઈક કાટવા જાઉં તો કઈક પણ કરું તો હાથ ધોઈશ.
તો મારા સાસુ તો મને બહુ જ બોલે કે આ કેટલી વાર હાથ ધોવા જાય છે મતબ કઈક લય ને. એટલે પાછા હાથ ધોવાના. ખાઇટ લઈએ.
આદત પડી છે આની તો આદત પડી ગઈ છે હાથ ધોવાની તો.
બોવ વઢે આશું વારે ઘડી હાથ ધોવા કરે એવુ. અને હું વાસણ બી મારાથી બહુ જ નીકળે. હ. તો તેટલા વાસણ બી ની કરે. ખબર ને કેવી રીતે રસોઈ કરી દે મારાથી તો બહુ જ વાસ્ત
બહ એજ નહી યાર મારાથી પણ બહુ બર્તન થાય.
હવે. કરવાના આવે તો હવે આ પાણીની અછત થાય ને ત્યારે પાણીની કિંમત ખબર પડે.
હા એ તો છે જ પાણી ની કમી આવે ત્યારે જ પાણીની અસલી જરૂરત ખબર પડે કે ભાઈ પાણી કેટલું જરૂરી છે.
ઓ પાણી બહુ જ જરૂરી છે પાણી વગર કશું જ નથી.
હમ. એજને, બરાબર પણ કઈ નઈ તમે તો ટાંકી બેઠ બેવાડી દેજો તમારા બાથરૂમ ની ઉપર જગ્યા છે ત્યાં.
હા ના કરવું જ પડે છે બસ હમણાં આ વિચાર આવ્યો છે પણ એને કે ને કરી જ દેવો છે મારે હવે.
હા કારણ કે એ થઈ જશે ને તો એટલી કત નહી થાય પછી.
કોઈક સારો પ્લમ્બર હોય તો કેજો મને તમારે ઓળખાણમાં કોઈ સારો કામ કરી આપે
હા, હા, જરૂર જરૂર મારી પપ્પા પાસે છે, નંબર તો હું તમને આપી દઈશ
હા, ચલો ને સાંજે મોકલાવજો તો હું મારા હસબન્ડ ને વાત કરી દઉં તો પછી કરાવી જ દઈએ અમે
હા, હા, કઈ નઈ કરાવી જ દો કારણ કે એ કરાવી દેશો તો પછી બહુ ફાયદો થશે આમાં એવું કે ગરમીમાં એ બહુ પ્રોબ્લેમ થશે પછી આ બે મહિના તો આ પાણીની દિક્કત રહેેવાની જ
તો પછી નહીં થાય ને આપણે બે માણસો એકલા હોય તો ચાલો આપણે સાચવી લઈએ પછી છોકરાઓ નાના છોકરાઓ સાથે એ તો, જોઈએ જ પાણી
હમ, છોકરાઓ સાથે તો પછી પાણી જોઈએ છે, આ તો બરાબર છે
એટલે તો હું છોકરાઓને શીખવાડું કે આપણે પાણી બહુ દુરુપયોગ નહીં કરવાનો તમારે
હમ, આ તો હેબિટ બરાબર નાખો છો તમે પણ બાળકોમાં
ફરવા આવી જાય ને તો બીચ પર ઊઠ એ લોકોને કચરો એવું કઈક નાખવા એવું પાણીમાં
હા, એ એ બરાબર છે હું પણ ક્યારે પણ ના ક નાખો અને રોડ પણ કચરો નહી નાખવા જોઈએ ક્યારે પણ
હા, રોડ પર આપણા આજુબાજુ આપણે સાફ સફાઈ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ ને
કારણ કે, આપણે સ્વાસ્થ આપણે સફાઈ ન ધ્યાન રાખીશું તો જ બીજા જોઈને શીખશે આપણના બાળકો કે છોકરાઓ કે કોઈ પણ આપણને જોઈને જ શીખવાના
હા, એ સાચી વાત છે તમારી એટલે જેવું આપણું આપણે કરશું એવું જ. છોકરાઓ કરવા ને અત્યારથી એ લોકોને શીખવાડોવવું પડે
હમ આપ, આપણને જ ભ છે જિમ્મેદારી કે ભાઈ આપણે શીખડી શીખાડીએ આપણા બાળકોને
હા એ જ ને અને અત્યારના નાના નાના છોકરાઓને બી સ્કૂલમાં શું બધું શીખવતા જ હોય છે એટલે એ લોકો
હા, હા, એ તો બરાબર કીધું અત્યારે તો સ્કૂલમાં હેબિટ ડાળે જ છે આ બધી હેબિટ પાડે જ છે
હા મારા છોકરાઓ તો આપણે અમારે આ પ્લાન્ટેશન એટલે વૃક્ષો ઉછેરવા છે, અમને નાના નાના છોડ લાવી આપજે મમ્મા હમણાંથી જ એ લોકોને બહુ ગમે છે
બહુ ઇન્ટરેસ્ટ છે, હા તો એજ ને એવું એ હેબિટ જોઈએ બાળકોમાં
હા, અને એ લોકો પાણી પણ નથી કંઈ કેટલું બગાડતા મારે એ લોકો સમજી જાય છે
ચાલ, ચાલ આ આવા હોશયાર છોક છોકરાઓ જોવા ની મળે
રસ્તા પર બી કસે જતા હોય ને તો આમ એકવાર એક છોકરાએ કસે છે ને વેફર ખાઈને એનું પેકેટ નાખી દીધું નીચે તો એણે તરત જ ઉઊંચકી લીધું ને ડસ્ટબિનમાં નાખ્યું મમ્ આવી રીતે રોડ પર આપે. નાખ હાય અમને સ્કૂલમાં ટીચરે શીખવ્યું છે.
હ એજ ને સ્કૂલ થી જ આ હેબિટ પડે સ્કૂલ ને ઘર થી જ કે ભાઈ બાળકોમાં સરસ અ દિમાગ અચ્છા વિચારો આવે સરસ વાતો કે
એ જ ને હા આપણે આપણે તો આપણાં બાળકોને શીખવીએ છીએ પણ બાળકો છે ને ઘર કરતાં મતલબ સ્કૂલમાં ટીચરો એ લોકોને જે કહે ને એ લોકોને વધારે મતલબ એ લોકો એનું પાલન કરે.
હા એ તો બરાબર કીધું તમે સ્કૂલમાં જે કે ને એનાથી તેમને વધારે ખબર પડે અને વધારે એ લોક ધ્યાન પણ આપે.
હા હા એટલે સારી આદતો છે હવે તો આ જોને તમારી સાથે વાત કરતાં કરતાં તો હવે જો ટાઈમ પણ થઈ ગયો હવે પાણી આવવાનો હવે ઈ બધું ભરું હું પાણી
હા હા ભરોભરો ધ્યાન રાખજો.
સારું ચાલો ને મળીએ આપડે.
જય શ્રી કૃષ્ણ પછી મળીએ.